બોલ
બોલોસ સુરેજ હું કર
કો એનેહી આ કોજેતા આવું કર
સો કોમે જો
ગાડી લઈને સાઈડ ઉપર
સાઈડ પરરધા એમ અમે તો અંબાજી ફરવા જ ત એ
શગ લાગગલો અમ ગ દધુંન
તમેયા છો આવો
આ આવી જ સ તોમ ન આવતા કેવું પડે યાર ત ચોમાની ફરણ મજા વરસાદ ચાલુ હોય
તાારવાધું પ્રકૃતિ ન લીલહારી બહય
હમ ઘમકમ પાઈ હનજયા કેલા જનાજ
છ હજાર
એ હોય
હમ
ગાડી લેગે સાધનમાં
ઇકો ગાડી લ
એવું
હા
બાકી ઈકો ગાડી હું ભાડું કરે
છ હજાર રૂપિયા
છ હજાર એવું હે, હવારે કેટલા વાગે નેકળ્યા તા?
સવારે હા સાડા પાંચ નીકળ્યા હતા.
એવું, કેટલા વાગે પહોક્યા?
પોકમ તો નવ વાગ્યા પોકી જાય
એવું, સારું ફરવામાં મજા આવે? ગબ કે નઈ?
મજા આવે. ઓમ ભઈબંધો ફરવા નિકળો તો મજા જ આવે.
એવું એ
હમ તમે કઈ બાજુ ના?
છે ને પાટણમાં પાટણમાં પાટણ? હમ ઓકે હવે
સોલિટ્સમાં શું કરવું?
સોલિટિસમાં રિંગ રિંગથી હોલ થાય, ડ્રિલિંગ કરવાનું. પસી અલગ અલગ મીટરે સેમ્પલ લેવાના.
હા
એ યુ ડી એસ સી લેવાની. યુ ડી એસ લીધા પછી એસ પી ટી લેવાની, એમાં ટપ્પા જોવાના કઈ રીતના આવ, અલગ અલગ, બહત કમ મજા આવે અ, મોટી બિલ્ડિંગ બનાવાનું હોય એવું હ એના માટે આ બિલ્ડિંગ બનાવવાની મોટી મકાન બનતું હોય તો સારું, ત મકાન મકાન ટેસ્ટ તો સરકારી ગવરમેન્ટ દો, બે આવ હમ્મ, સરકારી વધારે આવે આમાં.
સરકારી
તો મકાન-મકાનનું ટેસ્ટિંગ ફોન-બોન કરજો પાહા.
મકાનનું ટેસ્ટિંગ હોય, તમુન બોલાવશું જ ને.
હઅ, હાવ જૂની ભઈબંધી યાર એટલે, સાઈ યાર એકલા-એકલા અંબાઈ છે ત્યારે ના ચાલવાય ફોન તો કરવો હતો
લે આયર ભાઈ બંધ અંગા જતા રયા સાપ મળે કા સાપ મલી જા
એવું હમ
પ્રતિક ભાઈ સુરેશભાઈ પરેશભાઈ બધા
એવું એમ
તામ
ભાઈ અમે આ નોકરી કરું
મેહસાણા
બરોબર એ કને લેબમાં
આ એકાણા લેબમાં જ છે
હમ આ અને તમે પેલો ટેસ્ટ કયરો કેવાયા આ બ્લોડ ટેસ્ટ નમે ભૂલી ગીયો
કયો ટેસ્ટ
સી બી આઈ ટેસ્ટ માં હું હોય તેમાં
સી બી આઈ ટેસ્ટમાં
હાં
સી બી આઈ ટેસ્ટ તો જમીન લેવલમાં હોય એમાં કરવાનું થાય
હમ
ગાડી નીચે કરવાની થાય જીસીબી નીચે કરવાની થાય
બરોબર.
પ્રોવાઈ રિંગ આવ દસ કિલો લીટરની એ લગવાન એના પર પ્રેશર આપે જવાનું
હમ બરોબર અમારે એવા હમાણા આવ એટલા બધા ની આવ સાલસ ઓછા આવ અમારે પાટણ લેબન તમાર મેહસાણા બે કેડે પણ
હા.
હમ ભાઈ પેલા એવાજ નોકરી કરતા હતા ને તમે અહયા
હા હવે અંબાજીથી બાલા રમસર્ટ ફરવા જવું હો બાલારમ રિસોર્ટ હમ તો તો રીવર બીવર મસ્ત છે. હમ રિસોર્ટ છે, હરાવાળયક સ્થળ જો બસ
એવું એમ
હમ ફેમિલી સાથે જાવ ને મજા આવે
હમ હમ ઇકો લેયને જવાય હમણાં તો
અબે ઈકો લઈને જા
એવું તો રેકનનું ભાડું અલગ હશે ને
ના ના એક દિવસનું જ આય ગયું બધું સારું એક હજારમાં એક જણના
એવું એમ કેટલા કેટલા દાડાનું ફરવાનું
કઈ રાતે આઠ આઠ વાગે ઘરે જતા રે
એવુંય બરોબર બધાર રૂપિયામાં કોરખી ના હવે જમવાનું ધરે જઈને પોકવાની તૈયારી કો
ધરે જય જમાવાનુ તયા કંપની નહી આપતી
કંપની આપડે નહી ટાઈમ સર પકી જઈએ લેબે તો નહી વધારે ટાઈમ હોયને તો કંપની તરફથી
એવુ એમ
તમારી કને એવું છો?
ના અમારે તો કંપની જ આપે છે.
બરોબર અમારે એવું નહી
હમ.
હમ કેવું કોમકાજમાં વરસાદમાં કેવું કો
વરસાદ તો રાત્રે જબર આય
એવું પાટણમાં મેહણામા કેવો વરહાદ હતો
મહેસાણામા સારો હતો
એવું અત્યારે થોડ સરસ વટા આવો પાટણમાં
વાતા અ તનેહી ચાલુ ક વાતાવરણ ચેન્જ થાય
અમા વાતાવરણ હાલ ગરમી બોવ હો દસ વોટા ચાલુ કર્યા થોડ થોડા તમારે નહી
ના અમારે
હાલો.
હ.
તડકો કો તમામે
હલોો શુભ
તડ તડકો તડકોય ક
ઓ તાર રિસોર્ટમાં છું રિસોર્ટમાં ત અ તો આ તો કસ. ઓ રીછનુ અભ્યારણ્ય સારું
હા બરોબર.
રિસ જોવા મળ સારુ કેવાય
હમ હમ એ તો ફરવા જિલ્લા મેંહાણા નું પૂસાય ને પાહુ છી રીતનું હ વાતાવરણ એમ હાલતા અંબા હમ ભાઈ બનને ફોન કર્યો છે ન તમી? મેં આ ભાઈ બને ફોન કર્યોને હ એટલે પૂછ્યું છે બરોબર હમ મેં આપડ તમે અંબાજીમ વહાદક નહી
અંબાજી બાજુ તો પડેલો હ ગઈ કલ પડેલો બે દિવસ થી નથી
બરોબર એ હોય હ આર તો પુખકા કાઢ હાલગરમી પાટણમાં આમાં પાટણમાં પરંદ દિવસ જબર પડે વરસાદ
અહી દિવ અહી દિવસે તો અંબાજી બાજુ પડેલો
અને વીજળી કડાકા દ એવા થાય બીક લાગે એવું હતું
એવ અ બોઉ નુકસાન નહીં.
બરોબર, સીટીમાં પાણી ભરાઈ ગયું છે.
સિટીમમા તો પાણી ભરી જ જાય.
હમ, અમારા પાટણમાં જબર પો પાણી જાય એવું બાઈક વાઈક ડૂબી જાયું પોણીનું. આમા પેલા રેલ્વે નારું કે રેલ્વે નારું.
હા.
હા, એંદર બો પોણી હતું સાધને બધા બંધ કરાયા હતા. હમ.
એ તો પ્યાગ થઈ જાય ને તમાર તો.
તમારી ક કઈ બાજુ પાણી ત આપેલી શું કેહેવાય આ મોઢા તો પાણી ભરાયેલા એમાં.
એ બાયપાસ બ નાળાઓ હા એ આખું સ્વિમિંગ પુલ બની જાય.
હમ, એમા તો ગયા ચોમાસામાં બસો ફસવાની હતી.
હા, એવું બધું થાય જ છે બન હમ.
ફરી બરીને ફરો તા મોજ કરો તા.
તો આ પાટણ બાજુ ખેતી બેતી કેવી હૈ.
ખેતી ને તો હાલ સારું વડે કેમ પટનબ અમારે પછી ગવા આયલું છે ને ખેતી માં હ ને.
શું વાયુ?
પુલ ને કપાસ મ બે એકમ બે બે એકમ કો વાયુ નહી હાલતો.
એટલા
હ હઈરંડા વાઈ વિચારશો હઇરંડા વાવાનું. ખભામાં હાથ બગડ્યું નઈ પાણી ભરવાનું તું એટલે. કપાસ સારું ના હજુ તો નાનો કપા તમાર હતુ બે એકા જમીન નું કર્યું નઈ ભાઈ.
એક ઘું કપાસ આયો હો.
બરોબર, હમ.
પડ્યો એમાં કાકડીઓમારી.
બજાને કાકડી વાબી.
હમ.
હ અમારી રંડાવા આઈએે તો હ હથ બ પેલું થઈ જાય થોડો ટાઈમ થાય એટલે.
હ એ દો પછી મહિના પછી વાય દ હાલ ના.
એલા મહિના પછથી જ ના તોડ વર્ષી તો પરરાય જતો હું. હ આ કપા વાળામાં પાણી ભરા જ તું તે હો એટલે જ ને એ પારો જ્યારે એટલે પાણી આકળી ગયમાં તો નહીં
હમ
એટલે મહિના પછી પણ
હા.
હમ, બીજું હ આનંદભાઈ
આનંદભાઈ નો ફોન નથી આયો.
એવું એમ મને સવારે વાત કરી હતી એને
પરવાલે જવાના સંગા.
એવુ એમ.
હમ.
હા, સવારે વાત કેથે ફરવા જીયા હ ખબર નઈ કે કા જવાના. હા, ભાઈ ફોન ની કર્યો એટલો. હા બીજું છેવું પાઈબંધ કોણ કોણ ગયા
હા
પૈબંધમાં કો કોણ જ્યા
શભો
પાઈબંધ કોણ કોણ છે આ કોો
એ બધા સ્ટાફમાંથી
છાપ મતી્યા છ જણા ને
સો જાય
બરોબર
હા
ત તો ન આું નંબર હ હા શું નામ છે નામાય બોલી જયો કરણ ભાઈ
કરણ ભાઈ તો ના એજ જ નથી
બરોબર હ કાલ જ તો બેચજરા
હ ફરવા ગયાલા અમે એમને ફોન કર્યો હતો
હમ બરોબર કો ફાળો મોજ કરો બીજું શું કરી હમ આટલા તો ફરવાન સીધ ના હાલતો ં કર છ ફરવાનું સીધ એટલે હ ના ના મોજ કર પડ બરોબર અરા ગરમી એ પાટણ બાજ તો
આાારું ન સા એમ ના ત કશું નને
તમસ નહી ગબોર પુરા હમ નાગ તમ સવાય હ ઈ કડ
હા અંબાજુ બાજુ ખેતી કેવી થાય મકાઈ ની એવી ખેતી થાય
હા બાજુ બાજુ એવું વધારે થ ક હ પોર ગયા તા હવે વિચારો જવાનું પો અમે હ રાહુલ પ્રે બે જણા ગયા હતા બાઈક લઈને ગયા ત અમે તો પૂનમ પૂનમન જેવ ખાત કે રાાય વ ખત એલે ભ વિચાર આવેય એટલે જઈશું કઉ ચોમાસામાં મજા ને જવા જવાની મજા આવે
સમસા મજા જવાને
હમ બેમ મજા જ પમ
હમ
થજી થોડો વરસાદ ભાવ ચાલુ તો ઓર મજા આવ
ના આતો વરસાદ મસ્તો ચોમાસું સ્ટાર્ટિંગ જ થયું છન
કમા સ્ટારિંગ જ છ હ.
હમ હજુ અસાઢી બીજ આવશે.
હા હાડવી જાયજ પાઠણ તમેસા નીકળ ન નીકળ હમ બાર બમટ
મહેસાણા તો ભવ્ય બહુ સમારોહ મોટો સમારોહ હો.
એવું એમ એથી મડભાવ અમદાવાદમાં વધારો ભાવ.
આથી મોટો. અમદાવાદ.
એથી મોટો પાટણ કાથી અમદાવાદ જબર હોય લાઈવ વતાવે ટીવી પર.
પેલો નંબર અમદાવાદ નો બીજો નંબર મેહેસા. બીજો નંબર પાટણનો તમે જોવા જવાને. ના અમદાવાદ ને અમે મેશાળા માં છીએ.
એવું હ અમદાવાદ આયો ના પાટણમાં હો જોઈ લઈએ.
પાટણ માં જોવા જવું સે એમ ને.
હા પાટણમા જઈએ દર વખત હમ્મ.
તે કંપની વારા રજા આપે હ.
અમાર રવિવારની રજા હોય.
હલા. હા આ બી છો રવિવારે હે રવિવારની તમારી રજા જ હોય.
બરોબર તમારે કને કેટલો પગાર કર્યો.
પગાર તો આવતો આઠ હજાર આપો.
એવું એમ હમ્મ અમાર ઓયકણ અગિયાર હજાર કર્યો કોન.
જલસા કર્યો માં.
હમ્મ મારે આખા લેબનુ માર હભાળવાનુ એટલે.
હા લેબ તમારે હંભાળવી પડેન તાણ લેબ તમારેન હંભળવી પડે તમે યાર
સાહેબ નો ખાસ જ છીએ એટલે જ નોતા. તમાર ચેવું કામ.
અમારે ચા માણસો તો આઠ જણા છે. સ્ટાફ ના છ જણા તો આયા છે બે જણા એ.
તમે કેટલા કામ કરો માણસો આઠ જણા અમોર કને નવ જણા.
છ જના તો ફરવા આયા બે જણા ઓય છ
બરોબર ચાલુ રાખવી પણ લેબ કોય હાવ બંન ના કરાય કોમ ઓછું છે એટલે ફરવા જ્યા હસો ન.
ના કોમ તો હાલ મળી રે.
બરોબર આમાર હાલ ડીમ છે હાલ તો એવુ એમ.
હમ્મ ગવર્મેન્ટ કોમ વધારે આવ.
અમાર મંદિર હ અઠવાડિયે હિ હા આ ટેસ્ટી.